એમ છો?
હું મજામાં છું તમે. કેમ છો?
બસ માંજા માં છું.
હા કેમ બોક ખુશ લાગો છે ને.
હા આજે ઘણા દિવસ પછી વાત થઈ ને એટલે હા આજે હું તહેવારો વિશે વિચારતી હતી કે તહેવારો આવે છે ત્યારે કેટલી મજા પડે છે ને.
અચ્છા તો ખુશીને કારણ
આજ હા આપણા દેશમાં તો બધા જ તહેવારોની ઉજવણી ધામધૂમથી થાય છે પછી તેમાં દિવાળી, હોળી, નવરાત્રી, ઉત્તરાયણ, ઈદ, ક્રિસમસ આમ અલમોસ્ટ બધા જ તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. અને તહેવારો તો આપણા દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. ભલે તે કોઈ પણ હોય બધા જ તહેવારોને મહત્ત્વ આપવામાં આવે છે.
હા બધા લોકો પોતાના ધર્મ અને પોતાની સંસ્ કૃતિ પ્રમાણે રહે છે અને અનેક પ્રકારના તેહવારો ઉજવાય છે.
હા સાચું કહ્યું બેન તેહવારો એ આવા બધું પરિવાર ભેગું થાય છે. તેહવારો આવે એટલે વિદેશમાં રહેતા દૂર દૂર રહેતા લોકો પોતાના ઘરે આવીને પોતાના તેહવારોની ઉજવણી કરે છે. અને સાથે સમય પસાર કરે છે. અને તેમને એકબીજા સાથે સારી રીતે સમય પસાર કરવાનો મોકો મળે છે.
હા તેહવારોમાં લોકો પોતાના પરિવાર ને મળે છે સાથે મળીને આનંદ લે છે કેટલું સરસ કહેવાયને.
હા તેહવારો આવે એટલે લોકો કો લોકોમાં અલગ જ પ્રકારનો આનંદ જોવા મળે છે. લોકો તેહવાર આવે તે પહેલા જ તેની તૈયારી શરૂ કરી દે છે. ન તે ઘરની સફાઈ ઘરના બધું શણગાર કરે છે. અને તેહવારોને આવકાર આપે છે.
હા તે બધું કેટલું સરસ લાગેને.
હા તેહવારો આવે એટલે નવા કપડા નવું બધું બહુ સરસ લાગે છે.
બેન તમને કયો તહેવાર બહુ ગમે છે.
મને તો દિવાળી બહુ જ ગમે છે. કારણ કે આ તહેવાર આવે એટલે લોકો ઘરની સફાઈ કરે છે. ઘરને શણગારે છે. રંગોળી દોરે છે. બધા નવા નવા કપડાં પહેરે છે અને ખાસ તો તે શ્રીરામ ન તહેવાર છે. જ્યારે રામ રાવણને મારીને પાછા અયોધ્યામાં આવે છે. ત્યારે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. અસત્યનો સત્ય પર વિજય થાય છે. ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે એમ કહેવામાં આવે છે. તેથી આ તહેવાર મને ખૂબ જ ગમે છે.
બહુ સારું કહેવાય.
હા બેન તમે કેવું ને તમને કયો તે વાર બહુ ગમે છે.
અચ્છા મને તો નવરાત્રી બહુ ગમે છે. કારણ કે નવરાત્રીમાં નવ દિવસ હોય છે. નવ દિવસ સુધી ગરબા અને દાંડિયા રમવાની મજા જ કઈ અલગ છે નવ દિવસ સુધી નવા ચોલી પહેરવી મજા આવે છે.
એવું.
આજકાલ તો લોકો પોતાના જીવનમાં એટલા બીજી છે કે પોતાની ફેમિલી સાથે સમય જ પસાર કરી શકતા નથી. પરંતુ તહેવારો એવું છે જે લોકોને પોતાના પરિવાર સાથે ભેગા કરે છે. જયારે તહેવારો આવે છે ત્યારે વિદેશમાં રહેતા બાર રહેતા લોકો બધા ગામડે આવીને પોતાના તહેવારોની ઉજવણી કરે છે. અને મોજ માણે છે બે ત્રણ દિવસ આનંદ ઉજવે છે. છે સાચું કહ્યું ને?
હા બહેન તહેવારો દરમિયાન લોકો એકબીજા સાથે મળીને આનંદ લે છે. જેથી તેમના સંબંધો વધુ મજબૂત બને છે.
હા એ તો સાચી વાત છે. પરંતુ આજકાલ તો ઘણા લોકો તહેવાર માત્ર શોપિંગ અને પાર્ટી માટે જ ઉજવે છે. તેઓ તહેવાર ઉજવવા પાછળનો સાચો અર્થ તો ભૂલી જ ગયા છે.
તમે બિલકુલ સાચું કહો છો. કારણ કે આ તહેવારો આનંદ શાંતિ સંબંધોને મજબૂત કરવા માટે હોય છે આવા અમૂલ્ય સમયને ભૂલવા ના જોઈએ.
હા આવા શાંતિ અને આનંદના પર્વને આપણે એમને એમ ન અ સેલિબ્રેટ કરવા જોઈએ આવા તહેવારોને ખુબ જ સારી રીતે સેલિબ્રેટ કરવા જોઈએ જેથી લાગે કે તહેવાર છે. અને તેનું પણ કઈ અર્થ છે. એવી રીતે તહેવારોને ઉજવવા જોઈએ તો લાગે કે તહેવાર છે અને તેની ઉજવણી કરતા છે.
હા.
હમ્મ. તહેવારો દરમિયાન તમે કેવા કેવા પ્રકારની તૈયારી કરો છો?
અમે તો ખુબ જ તૈયારી કરીએ છીએ નવા નવા કપડા ઘરની સાફ સફાઈ એવું ઘણું બધું કરીએ છીએ.
કે ભાઈ તહેવારો દરમિયાન તો બધા. સાફ સફાઈ કરે છે. તૈયારી પણ કરે છે. પણ જયારે તહેવારો આવે છે. ત્યારે એવા લોકોની મદદ પણ કરવી જોઈએ જે લોકોએ ક્યારેય તહેવારોની ઉજવણી કરી ના હોય જેઓ પોતાને તહેવારોની ઉજવણી કરવામાં બહ આર્થિક રીતે સારી ન હોય એ લોકોને મદદ કરવી જોઈએ એ લોકોને પણ લાગવું જોઈએ કે તહેવાર છે. એ લોકોને મદદ કરીને એ લોકોને પણ તહેવારનો આનંદ લેવડાવવામાં મદદ કરવી જોઈએ જેથી તહેવારનો સાચો અર્થ સમજાય.
હા બીજાની મદદ કરવી એજ સાચું તહેવારની ઉજવણી કહેવાય.
હા હું દર વર્ષે મારા પરિવાર સાથે તહેવારોની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરું છું. અને જરૂરિયાતમંદોને મદદ પણ કરું છું.
હા ખુબ જ સારું કહેવાય આપણે બધા લોકો સાથે મળીને તહેવારોને વધુ મહત્વપૂર્ણ અને આનંદમય બનાવી શકીશું.
હા આવા આનંદમય તહેવારોનું આપણા દેશમાં પહેલાથી જ આયોજન હતું આવા તહેવારો દેશમાં. હોળી. જેવા જ નહી જની પંદરમી ઓગસ્ટ એવા તહેવારોને પણ ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. આ તહેવારો એક અલગ જ પ્રકારની શાંતિ આપે છે. જેમાં લોકો ભેગા થાય છે. પોતાના પરિવારને ટાઈમ આપે છે. અને ખૂબ જ સારી રીતે સંબંધો જોડાય છે.
હા બેન એક વાત કેવ?
હા. ચોક્કસ કેવો ને.
કયા ગમે છે.
હા મને તો બીજો ગણેશ ચતુર્થી.
એવું કે?
હા ગણેશ ચતુર્થીમાં મોદક, ગણેશ ચતુર્થીમાં બહુ મજા આવે છે. તે ગણપતિ બાપાની મૂર્તિ ને ખુબ જ સારી રીતે સેવા કરવામાં આવે છે અને તેને પછીથી બે ત્રણ દિવસ પછી તેનું વિસર્જન પણ કરવામાં આવે છે. તે બહુ સારું લાગે છે એક ખૂબ જ આનંદમય તહેવાર છે આ. બેન તમને બીજો કયો તહેવાર ગમે છે? તમે કેવું ને.
મને તો હોળી ધૂળેટી ખુબ જ ગમે છે.
એવું? તો કેવો ને થોડું હોળી ધૂળેટી વિછે.
હોળી ધૂળેટીમાં તો બહુ મજા આવે છે. તેમાં ધૂળેટી રમવાની તો મજા જ કઈ અલગ હોય છે.
એવું
હા તમે રમે કે ની?
હા, રમીએ છે. અમારે ત્યાં તો બધા તહેવારોની ઉજવણી ખુબ જ ધૂમધામથી થાય છે. આજકાલ તો લોકો તહેવારોની ઉજવણી ખાલી શોખ ખાતર કરે છે. તેનો અર્થ સાચું શું છે એ સમજે જ સમજ્યા જ નથી ખાલી તહેવાર છે એટલે ઉજવી કાઢે છે. સાચું કહ્યું ને.
સાચું કહ્યું મોબાઈલમાં જોઈને
ખાલી મોબાઈલ પર વિસ કરીને તહેવારની ઉજવણી કરી લે છે, એવું તો ખરેખર ન થવું જોઈએ. કારણ કે, તહેવારો એ આપણી દેશની એક અલગ જ પ્રકારનો આનંદ આપતા પર્વો છે. જેને ઉજવવાનો આપણી ફરજ બને છે. અને આનંદ લેવાનો પર્વ છે, તો તેને આનંદ લેવો એ આપણો અધિકાર કેહેવાય. ને આપણે ઉજવવા જ જોઈએ ને.
હા, બરાબર કહ્યું.
હા ચોક્કસ આજે તમારી સાથે વાત કરીને મને ઘણું સારું લાગ્યું, અને ઘણા સારા વિચારો પણ મળ્યા છે.
મને પણ ખુબ જ આનંદ થયો.
હ, તહેવારોએ આપણા દેશમાં ખુબ જ શાંતિ લાવે છે. ઘણા બધા તહેવારો ઉજવીને દેશને સંદેશ આપવામાં આવે છે. તેના દ્વારા દેશ આપણા આધન બન આનંદ મય બને છે. તહેવાર ઉજવવું એ આપણા દેશમાં એક ખૂબ જ પેલાની સંસ્કૃતિ છે, જે આગળ જતા પણ તેને ટકાવી રાખવી એ આપણી ફરજ હોય છે.
હા બરાબર.
હા, ચાલો તો પછી વાત કરીએ, થેન્ક યુ.
થેન્ક યુ બાય.